હા બોલ કોય નહી બસ હવે બજાર જતી હતી
એ શું લેવા જાવ તું બધા
કપડા લાવવા હે ને એટલે જો ફોનમાં તો મેં જોયા ત ઘણી બધી ઇન્સ્પિરેશન પરામ ખીવા નહી હા
કપડા એવા નવા નવા ફેશન ના આવી જાય એટલે ખબર જ ના પડે કે્યાં કપડા લઈએને કેવા કપડા ના લઈએ ન સ્ટેન્ કપડા પા હલો હવે કપડા બ સ્ટન્ ખબર જ ના પડે કે કપડો લેવા કેવા કપડા ના લેવા
હા પઈ બજેટ નું એ વિચારવું પડેને ફોનમાં તો ઘણું બધું આવે પડે જેટલું બજેટ હોય એવા કપડાં આવે
હા બજેટ હવે તો આપડે જે જોતા હ ને આ કપડાં બજેટમાં મળતા જ નથી. બજેટ ઉપર જતું બે ત ગણું લ થઈ જાય બજેટ ઉપર
તો ભાઈ આમ તો સારા કો મળે આમ કોથી લેવાના
બજાર માં સારી દુકાન હોય તે લઈ લેવાના
બજાર માં તો હવે જોઈએ જઈએ છીએ.
બસ ચાલ બજારમાં હો હ તો રૂમમાંથી નઈ લે તો રૂમમાં તો જેવા કપડા જોતા હોય ને એવા કપડા મળી.
હા એથેનિક વર લેવાનું હો ને એટલે
ચાલ કેટલા એક જોડી કે બે જોડી
જોઈ લગ્ન આવે લગ્નમાં તો વધારે જ જોવ છ ઓલી ને બધું બે ત્રણ ડ્રેસો લાવ દેસ તું એક બે ગાં નો અને એનું સરારા બરાારા જે ગમે જોઈએ જ છીએ હવે જોવું છું.
ચાલવામ તો નવા નવા પ્લાઝો હ સરારા હ પછી અલગ અલગ તો આપ વ્યવહાર હારા લઈ દેનું કપડા
હા વેસ્ટર્ન વેર તો જોઈએ. થ્રી પીસ છે એ બી બઉ હણાં બઉુ નીકળી હો થ્રી પીસ
સ્્રીપીસ બહુ જ નનેખ્યું હતા બધા બહુ જ પ સ્્રીપીસ
હા એટલે ઈચ્છા તો હે કે એમાં કઈ સારું મળી જાય તો એમાં કઈક સારું લાવી દઈશ.
ચાલ અ ત તો ના ખાવાના ઉું ના હોય તો ચાલ પણ કપડાં તો સારા જ જોઈએ વસ્તીમાં.
અને પાછું કપડા કપડા મળે ના મળે એનું ટેન્શન નહી અને હવે તો ટાઈમે નહીિ ઓનલાઈન મંગાવો તો આવી જાય શું સારું આવે ને આવે રિટર્ન કરવું પડે પછ શું કરવાનું.
અને અમુક કપડા તમે ઓનલાઈન મગાવયને તો પણ સની આવ કરતા પછીને સાઈ દુકાાનથી લત કે ખોટા
હા એમની સારા ફિટિંગમાં લુઝ આવે તો પછ આપણે એન્ડ ટાઈમ રિટર્ન કરીએ તો થોડી ના બીજા દિવસે આપડાને ડડીલિવર કરી દેશે.
આ દુકાન થી લઈ ને તો આપડે જ જોતા હોય કલર બોલર વેરાયટી પાંચ પી પાંચ દસ પાંચ રૂપિયા વધારે લોહાાર આપવાનું. સારા જ અને ત રિટર્ન બી થઇ જાય.
તો પ છે. જોઈએ જો ના મળે તો કાપડ લાઈને સીવડઈ દેવાના બીજું શું.
ચાલો કેવો સીવડાવવાના હો કપડાં
જોઈએ એ શું કેવાય પેલું થ્રી પીસ તો તૈયાર જ લાવું પડશે. ચોલી બોલી જોઈએ આ રુંકા પણ મળી જાય તો પછ સવાડાવ દઈએ પણ બધા પીવડામાં વધારે ખર્ચો થશે. એક તો સારું કપડ લાવવાનું લેઝ લાવવાનું પછું. સીવડાવાના અલગ
બહ મોકું પડે છે આપડે આમમીવડાાવવા જઈએ ને તોટે ફીસ ભી કેટલી કેટલી હ ચોલીસીવાના પાંચસો પાંચસ નો હજાર હજાર રૂપિયા એકાતા પાંચસો હજાર ક પંદરસો ઉમેરી તો બે હાજાર નો નવાજ ના લઈ દેવા સારા
અને પાછું હા અને પાછું સીવડી દે અને સીધ. સરખું ના સિવાય તો બધા પૈસા તો માથે આયા
હા માથે તો આવેમે ઢગલા ને નેઈ બાજુને જવા ને ઈ બાજુ તો મસ્ત મસ્ત હોય ને તોલ્યમાં
હા પણ એ તો નવરાત્રી ની મને મારતું લગ્ન માટે સારી જોવી એમ થોડી હેવી ટાઈઇપ હો ને એવી
કેેલા સુધી લેવાની છે.
મારે ત્રણ ચાર જોડીને કપડાં લેવાના દસ હજાર ની અંદર ત્રણ ચારજ જોડીએ લેવાના પાછા એની ઉપરની જ્વેલરી નહી.
હા તોટલા બધ તો દસ હજાર નું ના આવે દસ હજાર રૂપર થઈ જશે પંદર હજાર એવું થઇ જશે.
તો જ્વેલરી પાછા ચપ્પલ લાવવાના અને જ્વેલરી અત્યારે કે તો ક્યાં સસ્તી હોય પાંચસો પાંચસો થી તો ઝુમકા ચાલુ થાય.
મેકઅપ કર છે તો મેકઅપ નો ખર્ચો અલગ ને પછી આ જ પસંદ કરીએ ને એ ભાડ અલગ કરીએ નક્કી કરીએ તો ભાડા ન પૈસા અલગ નથી. તું બઉુ જ થાય પૈસા
તો અને અને ભાડા ના તો બરાબર હ પણ શું કેહેવાય અમે એક સેટ જોયું હતું ને સાવ સાદો એને પચીસો રૂપ પ સાવ સાદો
સા સાધાર પચીસો રૂપિયા
તો મારી ફ્રેન્ડે તો તોય લીધો હતોું
પાડે કે
ના ના ભાડે નઈ પોતાનું
તો ચાલ કે ભાડું અત્યારે હજાર હજાર પંદરસો પંદરસો પાાડું જ જેટલું એટલું થઈ ગયું છે.
પોતાનો તો બરાબર હ પણ એટલો હા ગળા ન ફીટ થાય ને એવું હતું એ રહવ
પણ એક એકને એક સેટ આપણે કેટલી વખત ત્યાર ગમે એક જ વખત ગમે પછી તો બીજી વખત પેરવો નાગમે એના કરતા ભાડે લાવે શુ ખોટો
તો અને બધા ઉપર લાવ તો એ એટલો મોંઘો સેટ લાવએ એક ઉપર તો પછ બીજા ન શું લાવવાનું ચમકાય નહી પ
હા એ કરતા ભાડે લાવવું સારું એમ તો વાંધો અલગ અલગ તહેવા અલગ અલગ ફોટા પાડી અલગ અલગ ક્યાંટે જોવા મળે. ના પેલા તો કપડા અલગ અલગ હોય ચ એક ને એક હોય તો પછ ફોટા પાડવાનો મતલબ શું
બધાય જો કે લો આને કપડામાં પૈસા ખર્ચ્યા હશે એઓ સો બસો ને શું કેવાય એટલા લ એમને શું ખબર કે હો બસોમ તો નકલી ચૂની એ મળે એમને,
ના કસું થાતું નહી હવે તો હો રૂપિયા મયે.
તો
હવે જે વસ્તુ કરું કામ લા કરવું હોય બધું પૈસા થી થઈ ગયું હ.
હ અને હવે તો પેલી કાશ્મીરી બેંગલ્સ બવ નીકળી હતી.
હા કશ્મિરી બેંગ્લસ બહુ નિકરેલી
તો આપડેને લાગતું કે ચલો કેટલા ને વધારે થી વધારે કેટલા ને સો રૂ પિયાની હશે ચાર પૂછ્યું તો બસો પચાસ ની ચાર બંગડીઓ
હા બેંગસ વોચ બી બવ નેકળી તી વર્ચમાં તો.
હા કાશ્મીરી વોચ બુટ્ટીઓ પઈ બંગડીઓ બઉ જ નીકળીયુ તું હમણાં વચમાં
દિવાળી પર તો કશ્મીરી બૂટી બહુ જ છે ને છોકરીઓ બહુ જ લેતી હતી પ્લાઝા ઉપર પેરતીતિ ને એટેલ તો બહુ જ મસ્ત લાગતી.
હ પછી લાલ કાચની બંગડીઓ બહુ નીકળી તી મરુંન.
હા કશ્મીરી બેંગલ્સ બી બહુ નિકળ્યા તા ત્યારે તો
હા બઉુ જ નીકળીયું તું બધા બઉ જ પેરતા હતા ફોન માં આવે ન ઇન્ફ્લુએન્સર બધા પેરે એટલે
હા બધા ફોટા રીલ મેલા ફોટા પાડી મેલા એટલે ખબર પડી જાય કે કયુ ટ્રેન્ડ ચાલુ છ.
હમ્મ પણ હવે જતુંરિયુ તો હવે એને કઈ ફાયદો નઈ એનો.
ના હવે ટ્રેન્ડ નહી હવે જતો રયો દિવાળી પર હવે નવો આવશે નવો આવશે.
લવાય તો એવું લવાય કે જેનો ટ્રેન્ડ જાય નઈ મતલબ પેલું રિસેન્ટ રિસેન્ટ લાઈએ ને બધું તો એવું ને એવું જ રે.
ચાલે એવું લાઈ દેવાનું.
હમ્મ એની ફેશન જાય ને મતલબ તમે ચાલો તમે કોઈ ટ્રેન્ડ આવ્યો કે હા આ પહેરવાની વસ્તુ નો ટ્રેન્ડ આવ્યો એ લીધું એ ખરા
પણ પછી તને ખબર પડે કે થોડા અને મોંઘું એટલું પાછું સસ્તુંએ નઈ. અને પઈ તને ખબર પડે બે ત્રણ દાડા પઈ હવ કોક પહેરતું જ નહીં એનો ટ્રેન જતો રહ્યો તમે પહેરો તો કે આવ તો હાય હાય હવ તો જતો રહ્યો હવ શું પહેરી રાખ.
હા હા એ બધૂ તો બઉ જ થાય.
તો શું કરવાનું?
એને કરતા જેન ચાલુ હોય ને એવ જ લાઇન કરાય. પછીને ચેન જતો રહે ને. એવું લાઈન શું કરવાવાનું પછી.
તો!
પેલા કપડા માં એવું હતું કે અનારકલી જ ચાલતા હતા હવે અનારકલી કોઈ જોવાય નહી માગતું.
હવે અનારકલી જ નવી નવી નવા નવા શું કેવાય ડિઝાઇન નીકળ્યા પઈ તો અનારકલી કોણ પેર જ છ
ના હવે તો કોઈ નઈ પેર પેલા બાબા સૂટ નેકળિયું તું હવે તો બાબા સૂટે કોઈ નઈ પેર
તો હ પઈ પેલા એન્કર જીન્સ નીકળ્યાતા હોય તો એન્કર જીન્સ શું ફિટ જીન્સે કોઈ પહેરતું નહી.
ના હા કોઈ નઈ પેર તું જીન્સે નઈ પેરતા બધા પોટી પેન્ટ જ પેર.
તો ખુલ્લા ખુલ્લા
હ અ ખુલ્લા બઉ જ પેરહ ખુલ્લા પેન્ટને ટી શર્ટ ખુલ્લી એટલે બોલો હાર લાગે.
હા.
લાગે ભી સારું ગરમી બી ના લાગે કે ફીટ ફીટ એના થાય. જે ખુલ્લા હોય ને, કપડા ખુલ્લા પેલા જ ગમ કપડા તોને
પેન્ટ ખુલ્લુ પહેરાવાનું ને ઉપર ટી-શર્ટ થોડી. આમ બોડી ટચ હો ને. બોડી હગિંગ એવી.
હા તો ચાલે.
બંને ખુલ્લું ખુલ્લું કઈ થેલા જેવું લાગે, કે થેલો પહેરીને આયા.
હા થેલા જેવુ તો લાગ જ.
તો એટલે જેમ ચાલતું હોય ને, એમ જ ચાલે.
તો તમે પેન્ટનેવું લાવી દઇ તો તો.
પણ ત્યાં એવું થોડી ના પહેરાય. એવું તો મારે કેટલું એ પડ્યું હ. ભેગું લાવી લાવીને શું કરું?
નકર કોક દિવસ પેરવા દે તો ચાલે?
કોક દિવસ પહેરવા માટે તો.. હમણા ને હમણાં જ ચાર જીન્સ લાયા. ચાર જીન્સ. મોગા મોગા જારા આ. શું, અને અમુક બીબાજ માંથી,
કેટલા ના આયાતા જીન્સ તો?
વધારે થી વધારે પંદરસો હજાર હુધીના આવ..
એક જીન્સ
હા એક.
તો ચાર જીન્સોના કેલાલા? ચાર હજાર ઉપર થઇ તો ગયા.
તો નબળા નબળા ટી શર્ટો એ કેટલી લાઈ? હજી તો એક ટોપ સીવા નાખવાનું હૈ. રક્ષાબંધન આવે તો એક ડ્રેસ સીવા નાખવાનો હે.
ચાલ ઊંધા કપડામાં પૈસા પાાગતા તો.
બધા પૈસા કપડામાં જ જાય બધા એ ટુઝેડ.
હું તો એટલે પૈસા ના ભાગું કપડા.
મને એક ન એક પહેરું કઈ નઈ ગમે. બે ત્રણ વાર પહેરુ કઈ એવું થાય કે ના આવ નઈ પહેરું.
ચાલ આમ તો નવું નવી ફેશનય નવું નવા કપડા પહેરવામાં બઉુ ગમે. તો હા કપડા લાબા બી સસ્તા પડી જાય એમ તો હોય એટલે મોકું ના થાય એમ.
હા અને પહિ કદાચ મોલ વોલમાં જઈએ તો ટીસર્ટ બીસર્ટ કમી જાય તો લઈએે જ લેવાની બીજી વાર મળ ના મળ.
મોલમાં તો ઓફરો હોય ને પાહુ ડિસ્કાઉન્ટ હોય. બાવીસ ટકા અમુક ટાઈમે તો એક ઉપર એક ફ્રી.
હા એવું હોય એટલે બસ શું કેવાય, સેલ નો ફાયદો ઉઠાવી લેવાનો.
ત્યાલમાં જઈ એટલે પછી લ ઈટ દેવાનું પછી તો
હા લઈએે જ લેવાનું શું લેવા પાછું પડવાનું
હાચું વાત જઈએ તો પાડું ફાચ ને તો બસો તો કરવું જ પડેને પાડું
જઈએ તો ખાલી જોવા જ કે હેડો જોઈએ શું નવું હોય શું નહી. પણ કોક ને કોક તો ગમીય જ જાય.
રમી જાય તો લેવું જ પડ.
ગમી જાય એટલે લેવું જ પડે.
લીધા વગર તો હવે ના ચાલે હવે ઘરે આપવા કે લીધું હોત
હા ઘરે એમ ત એવું થાય કે, લઈ લીધું હોત, તો હારું હોત. લઈ લીધું હોત તો હારું હોત. એવું તો અહીં કશે મળશે.
લઈ લઈએ તારે શાંતિ થાય.
હા ખરું જ પાછા જઈને લઈએ તો શાંતિ થાય કે, હા લઇ લીધું હોત બીજા દિવસે ગામ હોય ની.
હા હ એવ થાય. શોપિંગ કરો તો.
હા